હાલો.
હાલો.
હા, આવે છે ને, અવાજ?
હા, આવે છે, આવે છે, તમને આવે છે, ને મારો અવાજ?
હા, કમ્પ્લીટ આવે છે.
તો આજે આપડે ઓનલાઈન શિક્ષણ સારું કે ઓફલાઈન એના વિશે વાત કરીએ, બરોબર.
હા, એ પણ ચાલે, અને બીજો ટોપિક મને એક જણાએ કીધો. ફૂડ અને ઘરનું ખાવાનું એ પણ ચાલે એમ કેઈ છે.
હા, તો આપડે એના વિશે વાત કરીએ, ચાલો તો તમે જણાવો ફાસ્ટ ફૂડ વિશે? કઈ નવું, તમે ખાધું હોય તો. રેગ્યુલર માં તો, હવે મે બધું ચાખી જ લીધું છે.
હા, કોલેજ લાઈફ એટલે હમણાં તો એન્જોય કરી લેવાનું, બધું ફાસ્ટ ફૂડ જે હોય, એ કોલેજ લાઈફ જ ખવાય, પછી લગ્ન થઈ જાય, એટલે બધું બંધ થઈ જાય.
હા, એ વાત તો તમારી સાચી છે, એટલા માટે જ અત્યારે ચાલુ જ. છે. બધું ટ્રાય કરવાનું ધીરે-ધીરે.
પછી પછી લગ્ન થઈ જાય ને, પછી છે તે, પેલી દેશી ખીચડી જ આવે પાકમાં.
હા, એ આવે કે, ભાઈ બીજું આવે, ગમે તે. બાકી.
તમે ખાવ છો? ખીચડી.
હ હું ખીચ ખીચડી ખાઉં છું પણ હમણાં થી તો જો આ છ મહિનાથી તો ખાધી નથી જ
અચ્છા એટલે છ મહિનાથી નથી આમ પેલી મગ ચોખા ની જે આપડે ખીચડી બનાવીએ છીએ તેવી મોડી
હા એટલે હા એ તો છે મને ભાવે થોડી ઘણી ઓમ બહ વધારે ત્યારે રોજ કે અઠવાડિયેને બે વાર એવી રીતે ખાવાનું થાય તો ના ભાવ પણ અઠવાડિયામાં કે મહિને એકવાર ખાવાનું થાય ને તો કદાચ વાંધો ના આવે પછી ચાલી જાય એકાદ દિવસ એમ
મને તો ભાવતી જ નથી પણ આ જો હોય ખાવી પડે છે શું કરીએ હવે
હા એ તો ઘરે બનતું હોય ઘરે જે બધાને ભાવતું હોય એવું ખાવું પડે કારણ કે હવે અમારા કરમાય ને ખીચડી મને ઓછી પસંદ પછી જે નાનો ભાઈ એને ભાવે નહિ અને પપ્પા આવે તો પપ્પા ને ના ભાવે એટલા માટે વે પછી બનાવે તો મમ્મી એખલા તો શું ખાય એટલા માટે પછી બઉ બનાવતા નથી. રેગ્યુલરમાં જો અમને દાળ ભાત ને એવું બધું ભાવે છે તો ક્યારેક દાળ ઢોકળી ને એવું હોય છે. ખાલી રાતે ઓમ
હા તો એજ પ્રોબ્લેમ છે હવે અહિયાં પણ અમને તો ભાવતી નથી. ભાઈ ભાભી હું છું મને નથી ભાવતી મમ્મી ભી ક્યારેક ક્યારેક ખાય પપ્પા પપ્પા ને ને આને ભાવે
હા
એના લીધે શું છે કે અમારે જોરાઈ જોરાઈ ખાવી પડે મોડું બગાડી બગાડી ને શું કરીએ
હા તો જઈને પછી નાસ્તો કરી આવવાનો બારે
નાસ્તો કરવાનું વાત સાચી છે પણ હવે આજુબાજુ મળે ને પીઝા ને બર્ગર ને એવું બધું જ મળે છે ફાસ્ટ ફૂડ ક્યારેક ક્યારેક જઈએ બહાર ખાવા પીઝા ને એવું બર્ગર એવું હજી ખાધું નથી એવું હજી ટેસ્ટ કરવાનો છે. આમને બી કરાવવાનો છે એટલે જોઈએ ત્યારે
હા પીઝા તો ખાધું છે પણ બર્ગર ને કદાચ મેં બર્ગર તો મેં પણ નથી ખાધું હજી સુધી
પીઝા તો ખાધા છે ત્રણ ચાર વાર
બર્ગર એક વખત અમે ખાધું હતો અમે લગભગ લાસ્ટ હોળી ધુળેટીના મેકડોનાલ્ડમાં ગયા હતા. ત્યારે ખાધું હતું.
કેવું હતું શું આવે અંદર
એ જાલુ નહી ટીકી અંદર હોય આપડે હા એજ આપડે આલુની ટીકી હોય ને અ જે રીતે ફોટામાં દેખાય ને બધું કોબીજ ના પાંદરાને એવું બધું હોય થોડું ઘણું બીજું બાકી તો આપડે દાબીની જેવું જ લાગે
એવવે દાબેલે જેવું જ લાગે તો તો પછી આપડે દાબેલે ખાવ સારી ના પે ક બગર સો રૂપિયાનું દોઢસો રૂપિયાનુંું એક આવે જાબેલી દોઢસો રૂપિયા પાંચ આવે
હા એ વાત સાચી ગણતરી કરવા પ્રમાણે એ તો સારું જ
હા બે જણા આનાથી ખાય છે, દોઢસો રૂપિયાના એક બર્ગરની જગ્યા પાછ દાબેલી બે જણા પેટ ભરે ના ખાયલે.
એ ગણતરી કરીએ તો એ તો દાબેલી બેસ્ટ હો. એનામાં શું છે હાઈજેનિક પણ ખરી એક વખત અમે ફ્રેન્ડસ બધા લગભગ પીઝા ખાતા હતા. અને ડોમિનોઝમાં પછી તો એ ચાખ્યા હતા પણ સરસ લાગે.
ક પિઝ્ઝા ખાધા હતા?
અ નાઈન ચીઝ પીઝા એવું કઈક કેહેવાય છે મોટી સ્લાઇસ આવે છે એકદમ. હા તે ત્યારે કઈક બિલ હતું આઠસો નવસો રૂપિયા જેવું કઈક બિલ બન્યું હતું. સિક્સન મન પીઝ્ઝા કેવાય એને સ્વેર સ્લાઈઝ આવે એની મોટી.
હા યાદ આવ્યો મને એ અલગ અલગ ફ્લેવર ના અંદર હોય છે એજ ને?
હા એજ એજ એજ, એજ એજ, દરેક માં અલગ અલગ ટેસ્ટ આવે એમ. એ પણ સારા લાગે પણ એમાં શું છે કે અમે ત્રણ ચાર પાંચ પાંચક જણા ગયા હતા પણ એમાં જણા વધારે હોય ને તો ચાલે એટલો મોટો અમને ખ્યાલ નતો કે એટલો મોટો આવશે. અને બધા ખાઈ ને એટલું બધું પાછળ વધ્યું બી બઉ હતું પછી પેકિંગ કરાવવું પડ્યું હતું અમારે.
હા એ તો છે પેકિંગ કરી દે એટલે સારું ઘરે જઈને પછી ખાવા થાય. કે ઘરે બીજા બધાને ભાવતો હતો એ પણ ખાય. આજે જ અમે હમણાં
જે ટેસ્ટ ત્યાં આવે ને તે ટેસ્ટ ઘરે નહીં આવે અમે બે ત્રણ જગ્યા અહિયાં નજીક છે બધું, ગયા હતા તો જે ટેસ્ટ ત્યાં આવે છે ને તે તમે ડિલવર ડિલિવરીમાં મંગાવો ને તો એટલું બધું ટેસ્ટ ના આવે કારણ કે શું છે કે ત્યાં તરત જ જે લોકો મતલબ બનાવીને આપે અને ગરમ હોય એટલે સારું લાગે.
હા એ વાત તો તમારી સાચી જ છે આજે જ અમે પણ ગયા હતા હમણાં પીઝા ખાવા.
કેવા કયા પીઝા ખાધા?
એટલે ઓમ ખાલી પીજા જ ખાવા નથી ગયા પણ એને અમારે પાટણમાં એક માટીનસ કરીને બ્રાન્ચ ખોલી હતી બરોબર. તો એમાં મને કાલ રાતે મેં રીઝ જોઈ તી તો મને એમ થયું કે સવારે કઈશ મમ્મી ને તો ખાવા જે મંગાવ દઈશું કે જઈશું તો એને લઈ આવીશું. પણ પછી હું ભૂલી ગયો બરોબર અને સાંજે મને યાદ આવ્યું તો સાંજે સાડા સાત જેવુ તો મારા ગયા તે ત્યાં જોયું તો કા ભીડ એટલી બધી હતી કે અડધો કલાક નું વેઇટિંગ હતું. પેલા અને પછી તમે ઓર્ડર આપ્યું તો એના પછી બીજો કલાક નું વેટિંગ તો આવી રીતે ટોટલ દોઢ બે કલાક વેઇટિંગમાં જ હતું તો પછી અમે ત્યાં પીઝા ખાવા જવા દીધું ડોમિનોઝ માંથી એક પીઝા લઈ આવ્યા.
હા બરાબર છે ડોમિનોઝ કરતા માર્ટિનોઝ ના પિઝા નો ટેસ્ટ બવ મસ્ત છે. સૌથી બેટર લગભગ હોય ને ડોમિનોસ છે પછી હ માટીનોસ છે લાપીનો છે એમાં માટીનો બધાથી અમને વધારે સારા લાગ્યા.
એવું હોય છે એમ, એતે હવે ટ્રાય કરીશું ક્યારેક.
એનો પ્રોપર એનો ટેસ્ટ આવે ને એનો શું છે કે બધી વસ્તુ એકદમ ક્વોલિટી વાળી હોય છે. ડોમિનોઝમાં શું છે કે તમે ત્યાં મતલબ ઓર્ડર ત્યાં લેવા જાવ ને તો એ સારું બાકી ઘરે બેસીને ઓ ઓર્ડર મગાવો ને, તો એમાં છે ને, બહુ ફરક આવે છે ક્વોલિટીમાં.
એવું હોય છે.
હા.
એટલે જ કદાચ આ જે હશે, જે મેં કુપન કોડો ને, એ બધું આવતું છે. હવે અમે જે માર્કેટ રીતે પીઝા લઈને આવ્યા હતા, સાદો પીઝા બરોબર. મીડિયમ સાઈઝ નો. તો ક્યાંક બસો સિત્તેર રૂપિયા નો હતો, અને ડોમિનોઝ ઉપર અહીંયા એપ્લિકેશન આવીને જોયું ને, તો એકસો એકસઠ માં તો ઘરે આવી, આપી જતો હતો ભાઈ.
હા, તો એ નલી ન ફરક પડે છે, અમે બે-ત્રણ વખત બધા ફ્રેન્ડસ ભેગા થઈને. ઘણો ટાઈમ પેલા ત્રણ-ચાર વર્ષ પેલા ન કેવા ને, તો ત્યારે મંગાવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ અમારો જે ડોમિનોઝ નો એક્સપિરિયન્સ હતો ને, એકદમ ખરાબ અને એકદમ એટલે પીઝા તો લાગે જ નહી, એવું લાગે કે, જાડા-જાડા. બાજરા ના રોટલા ખાતા હોય એ ને, એવું લાગે.
હા, એટલે એ તો ઠંડા થઈ ગયા હ છે, એટલે કદાચ એવું લાગતું હશે.
હા, અને હા, એ બી છે કેમ કે ડોમિનોઝ ની જ્યાં ફ્રેન્ચાઈઝ છે ને, ત્યાંથી અમે બઉુ દૂર લગભગ છ એક કિલોમીટર દૂર હતા, એટલે ત્યાં આવવામાં એને. ટાઈમ બી લાગે, અને બીજું કે ત્યાં શું છે, લગભગ રાત થઈ ગઈ હતી, સાડા ક્યારેક બાર વાગે વાગી ગયા હતા, એટલે લોકો લેટ કરવામાં બહુ ટાઈમ થઈ ગયો એમને.
હા, એ તો છે જ.
અને ખાલી આમાં તો અમે પણ એક વાર જયારે પીજા લઈ હતા ને, તો આજે. આ ડોમિનોઝ નો ખાધોને, અ સાદો પીઝા તો અમને થોડુંક ઓછું મજા આવે. પણ એક અમારા પાટણમાં બીજી બ્રાન્ડ છે, પ ફીજા કરીને. તેમાં પફ હોય છે, અને ઉપર પીઝઝા બનાયલો હોય છે, તો એ પીઝા હતો ને તો એ. એ એકદમ એ વન ક્વોલિટી નું હોય ને, એવું લાગતું હતું. એ જોરદાર પીઝા હતો, એની પહેલા પણ વચ્ચે એક વાર લઈ આવ્યા હતા, પણ એ પીઝા અમને નતો ભાવે એટલો બધો. પણ આજે. પનીર વાળો હતો, પીઝા. અને પનીર પર પીઝા હતો તો, એમાં ને ઉપર પનીર ને ટ ટુકડા નાખેલા હતા, પછી ઓનિયન હતી, અને તીઝ હતું. તો આટલું બધું.
પેલાનું નામ સાંભળ્યું, પનીર પોપ સીજ એ અમારા અહિયાં નથી મળતા.
એટલે એમાં પનીર ના ટુકડા હોય છે, અંદર નાખેલા હોય છે, અને જે પફ આવે ને, આપડે તો એ એવી આમાં એવી રીતે બ્રેડ મતલબ શું કેવાય, ખારી જેવું. જે હોય ને, એના ઉપર પીઝા બનાવેેલો હોય.
અચ્છા, હા, હા, હા, એટલે ઘણી બધી આઈટમો તમારે ત્યા પાટણ ની શું છે કે, હવે રીલ્સમાં મારે ત્યાં આવવા માંડી ને, તો ઘણી બધી આઈટમો. સમોસા પીઝા ને, એ ટપ ઘણી બધી અમારા અહિયાં નથી મળતી. એવી એવી આઈટમો મળે છે.
ચાલે છે જાય.
ચાાઈનીઝ કોન છે, સેન્ડવીચ ઢોકળા એ, બધા નામ સાંભળ્યા જે વસ્તુ જોઈ જ ને, હ ચાઇનીઝ કોણ કેવો આવે. હવે અંદર નૂડલ્સ નાખી દેતા હશે કે એવું કશું હશે બીજું શું હોય એમાં.
ના ના ઓમ એમાં એવું હોય છે કે આપડે તમે ચાઇનીઝ સમોસા ખાધેલા
હા, એ ખાધા છે પઈ એ અમારે અહિયાં કેવા મળે છે. કે જે સમોસા હોય ને એની અંદર ફિલિંગ બધી નૂડલ્સ ને મતલબ એ કોબીઝ ને એ બધું ટાઈપ નો અંદર જઈશ
હા એ એટલે એવી રીતે જો હોય છે ચાઇનીઝ કોનમાં મેં ટેસ્ટ તો નથી કર્યો પણ સાંભળ્યું છે. કે એકજ
પાઈ ખવાય કઈ રીતે હવે કોન આઈસ્ક્રીમ કોન તમે ખાવ તો જો આમ ચાટીને ખાઈ જાવ ચાઇનીઝ કોન કેમ ખાવ?
ચાઇનીઝ કોનમાં માં એવી રીતે તમે પછી ચાાઈનીઝ કોન સિવાય તમે ભાજી કોણ ખાધા છે?
એ બી નથી ખાતો મેં.
તો એમાં કેવું હો કે એ તો ખાધેલો છે ભાજી કન તમે. તેમાં આપડે જે આ શું કેવાય દાબેલીમાં જેવો માવો હોય ને એવો કાટો કાટો માવો અંદર પકવાન ની અંદર ભરેલો હોય ગરમ ગરમ.
અચ્છા હા હા હા હા હા જોયું છે મેં જોયું છે. પેલું દાબેલી નો માવો અંદર નાખી દે ને દાણા ને એવું બધું નાખી દે અંદર. સિંઘને
હા હા એવી જ રીતે આ ચ આ કોનમાં મેં જોયો જ નથી ચાઇનીઝ કોન તો પણ નામ સાંભળ્યું છે કે પાટામાં મળે તો છે હવે એક વાર ખાવા જવાની ઈચ્છા હે જયારે ટાઈમ મળે ત્યારે જઈશું.
ચાલો ને કઈ વાંધો નહી કોઈ વખત મળશું ત્યારે સાથે જશું આપડે.
તો લઈ જઈશુ તમને હાલો.
હા.
ચાલો બાય.
ચાલો બાય.
ચાલો બાય.